હા ગુજરાતના તહેવારો હલો. હલો હલો.
અવાજ કાપે છે.
હાલો
હા બોલો.
આયો અવાજ, હા આપડે ગુજરાત ના તહેવારો તમને ખબર છે કયા કયા છે?
હા ખબર છે ને દિવાળી, નવરાત્રી, દસ દશેરા
હમ્મ.
રક્ષાબંધન
તમને વધારે સૌથી તહેવાર કયો ગમે?
નવરાત્રિ.
તે નવરાત્ર્રી ગમે નવરાત્રી સારી ગણપતિ શ્રાવણ મહિનો આવ્યો નહીં કે આપડા તહેવારો ચાલુ થયા નહીં.
હા હાચી વાત છે.
હમ્મ હવે દસ દિવસ દસાામાં ના આવશે. સૌથી પેલા દશામાં આવશે હમ્મ દિવાસમાં દશામા ના દિવસો આવશે એટલે પછી દસ દિવસ ઉપવાસો કરશે. તમે ઘરમાં કોઈ કરે છે દસામા નું વ્રત?
ના અમારા ઘરમાં નહી કરતા કોઈ ન દસમા નું વ્રત.
દશામા ના વ્રથમાં તો પેલા તો. તો મૂર્તિ લાવવાની દશામાં ની. પછી આવી રીતના દસ દિવસ દસ દિવસ ઉપવાસ કરો ને એટલે જે નાડા ચડી હોય ને એના દસ કાંઠ. તો મારવાની.
એ તો જે લોકો વ્રત કરે ને એ લોકોને એજ માટે હોય ને.
હમ્મ હમ્મ એટલે એમની આ હમ્મ આથી. આપડે જેને કરવું હોય ને એને આવી રીતના કહેવાનું કે મેં કરેલું છે એટલે મેં તમને કઉ છું. કે આવી રીતના થાય એમ. બાજટ લેવાનો સૌથી પેલા તો અને બાજટ ઉપર આવી રીતના લાલ કપડું પાથરવાનું અને મુઠ્ઠી ઘઉં લેવાના. અને કળશ ને એવું મિલવાનું. અને ઉપરના રિયલ મેલી હા અને સ્થાપના કરવાની હ. એવી રીતના દસ્માન વ્રત કરવાનું. દસ દિવસ ભૂખું રહે જેમ દિવસો જાય ને એમ એમ તમારે એક એક છોડવાની.
હમ્મ બરાબર એમાં. એમાં એવું પણ હોય ને કે કકરું લોટ. નું કશું ખવાય ને એમ દશામાં નવરાત માં પછી છેલ્લે દિવસે ભગ માતાજીને ધરાયને પછી.
હમ્મ હમ્મ હા એવું પેલે દસ દિવસ તો આપણા ઘરમાં કકરું કોઈ પણ ના ખાય એક જણ દશામાં વ્રત કરે ને. તોય કોઈનાથી ખવાય નહીં એમ કકરું કારણ કે આમ ઘરમાં તો એ. અમે એક જણ કરીએ ને. કોઈ કકરું ના ખાય આમાં ઘરમાં થાય જ નહીં કકરું એમ.
હા મારે પણ ના ભલે ને કોઈ ના કરતું હોય. તો એ કર ખાવાનું નહી આમ એવું.
અમારે તો અહી દશામા ન મહિમા બહુ છે દશામાં આયા નહ. એ બધા અહંયા તો અમારે અહં માને બહુ એમ વધારે દશામાંને. એવું છે.
બરાબર. શ્રાવણ મહિનો આવે એટલે બધું ચાલુ તહેવારો નઈ.
પાછળ ને પાછળ રક્ષાબંધનને એવું બધું આવશે ગ્વાયરો આવશે. તમે ગયરો નું ખાવું ને એવું બધું લઈ લીધું હા. પેલા ગયરો આવશે લઈ લીધું.
હા.
અમે હજુ વિચારીએે છીએ શું લાવું.
કેટલું મોંઘું છે, બાપા બધું તો.
બઉ જ મોંઘુ છે.
કાજુ ને એવું મોસ્ટલી તો શું ખાય કાજુ બદામને અંજીર હા એજ હોય, ચોકલેટ હોય.
અખરોટ તો, બધા કરતા તો અખરોટ નો ભાવ વધારે છે. પેલી આખી લેવા જાવ કે પછી છો ખોલેલી લેવા જાવ એ પણ મોંઘી છે, અખરોટ જ વધારે મોંઘી છે એવું છે. અત્યારે તો પણ પેલું બધું જાત જાત નીકળ્યું છે ને કેવી ને પેલી કેરી સુકવેલી ને કેવી હા એ સારું લાગે છે ફ્રૂટમાં. કેવી છે, કેરી છે. આબોળિયા બનાવેલા હોય છે અને પેલા જે આમળા હોય છે ને એના આપણા ઘરે પણ થાય છે એ આમળા આપણે ઘરે બનાવીએ ને પેલા તો હમ હા. પણ અમુકને કેવું આમ બફાઈ જાય, લોચો થઈ જાય પણ એ આપણે કરવા હોય ને. તો પેલા શું કરવાના બાફી દેવાના આખા આખા બાફવાના, બફાઈ જાય એટલે એને છે ને છૂટા પાડી દેવાના. પછી એની ચાસણી બનાવવાની અને પછી આમ કરીને હાથથી કરવા.
અવાજ કપાયો તમારો. હેલો હા બોલો.
હ એટલે ચાસણી તમે બનાવોને તો પેલા હાથથી જોવાની કે કેવી ચાસણી થાય છે.
હાથ થી એટલે પછી છે ને એ આમળની જે આપણે પીસ કરેલા હોય ને છૂટા છૂટા એ અંદર બોરી નાખવાના, અંદર નાખી દેવાના આમરા ને પછી થોડી વાર એને રાખવાના ચાસણીમાં પછી આવી રીતના કાઢીને સુકવી દેવાના એવું. એટલે એ એવા તમે બહાર જેવા લેવા જાવ ને એવા જ આપણા ઘરે થાય. ચાસણીમાં
પછી એવું પણ હોય કે આપણે વ્રત કરીએ ને તો એમાં તો મીઠાનું કશું ખાવાનું ના હોય. મીઠાવાળું ખાલી કેવું કોલ્ડડ્રિંક્સ કોલ્ડડ્રિંક્સ છે ને એવું જ બધું ખવાય મીઠા હા એ પણ મીઠા વગર નહી.
હમ પણ અમારે તો એ તો અ બધા સાબુદાણાની ને એની ચકરી ખાય છે, સાબુદાણા ની એ ખાય છે ને બટાકા ની એ ખાય છે. તમારે
ના એવું એ નહીં ખાવાતું.
હા આમારે તો અહિયાં ખાય છે, અહીંયા અમારે બધા રીતના ખાય છે. સાબુદાણાની પણ ખાય છે અને બટાકાની વેફર પણ ખાય છે. અહીં અમારે તો બધા મોટા ભાગે ખાય છે. અને સાબુદાણાની ખીચડી કરી ને ખાય છે અમારે અહીં ચાલતું જ નહી તમારે તો ચાલતું હોય એવું હ ને
સાબુદાણાની ખીચડી હમ્મ. અમારે તો ખાલી મું આવું જ ખાવાનું અ શીરો અથવા એ ના ખાવું હોય ને તો કઈક દૂધ ને એવું લઈ આઈએ મેં-મેંગો ડીલાઈટને એવું લઈ આઈએ.
હા એ અમારે એવું બધું ખાય, ચા-પુરી છે પછી ચાને દરિયાન ભા જીના ઢેબરા છે પછી દહી છે. પછી પેલું બાસુદીને એવું આવે ને એ ખવાય.
હમ્મ હમ્મ તો સારું લાગે એ એ સેજ છે ને દરિયાન ભાજી હોય આની લીધે તમને છે ને આમ પેટમાં આમ લાગે કે મીઠું ગયું એમ. સારું લાગે એ ખાઈએને પણ આપણને તમે કેવી રીતના ઢેભરા બનાવે દરિયાન ભાજીના
ભાજીને સાફ કરીને પછી એને ધોઈને એમાં ઘઉંનો લોટ છે પછી હા ઘઉંનો લોટ એકલો મિક્સ કરીને મરીયા નાખીએ એની અંદર. એ મિક્સ કરીને પછી લોટ બાંધી દઈ અને પછી બંદ કરી દઈએ એને.
હમ્મ આમારે તો એ મોટા ભાગે ભાજીના છે ને ભજીયા બનાઈએ. અમે શું કરીએ પેલા ભાજીને છે ને સેજ ધોઈ નાખીએ હારી કરીન બે-ત્રણ પાણીમાં અને ધોઈને અને પહી સેજ-સેજ કચરી કાઢીએ એટલે પેલું શું ભજીયા બનાઇએને તો ભાજી છે ને નીકળી ના જાય. અમે સેજ ભાજીને કચરી કાઢીએ એમાં મરી યા નાખીએ, કકરો લોટ નાખીએ ને ઘઉંનો બી નાખીએ. થોડોક કોકરો ઘઉંનો નાખવાનો અને થોડોક એ નાખવાનો અને એમાં મરી પાવડર ના ખી અને પછી બનાવાના. ઈ પણ સારા લાગ છ ભજીયા એ પણ ગરમ-ગરમ દહી જોડે અથવા ચા જોડ ખઈએને સારું લાગે એમ.
હા, વધારે દહી જોડે ખઈએ ને તો સારું લાગે.
હમ્મ એટલે એવું છે આપડા તેહવારો તો બહુ જ છે બધા આમ, ગણપતિ આવે ને દસ દિવસ ગણપતિના, દસ દિવસ અંબે માંના અને દસ દિવસ આ શંક્ ર ભગવાનના પહેલા એમના પપ્પા આવશે પછી એમના, આ ગણપ તિ આવશે હમ્મ એમનો છોકરો આવશે, પછી એમની મમ્મી આવશે. વારા ફરતી, વારા ફરતી આવશે. આપડે શ્રાવણ મહિનો આવ્યો નહીં કે આપડા તહેવારો ચાલુ થયા નહી એવું જ.
હમ્મ ક્યાંય મહિનો જતો રહે ને ખબર પણ ના પડે.
હમ્મ. દસ દિવસ, આ દસ દિવસ દસામાં ના, દસ દિવસ ગણપતિ ના, કઈએ જતા રે દસ દિવસ આપડે આખું વરષ પતી જશે ખબર એ નહીં પડે આપડોને તહેવારમાને તહેવારમાં, હા બોલો.
જમવાનું થઇ ગયું.
ના, જમવાનું નથી થયું હજુ હવે કરીશું.
બરાબર.
હમ્મ હમ્મ તમે શું બનાવવાના છો જમવાનું.
અમે કઈ બનાવવાના નથી રોટલો છે એને મસ્ત અત્યારે દહીવાળો કરીને ખાવાના છે.
એવું અમારે અત્યારે ખીચડી જ કરવાની છે હવ વઘારેલી બધું રેડી કરીશું ખીચડી. ખીચડીમાં તુવેર ને એ બધું નાખીને બનાવીશું ને એટલે સારી લાગશે. રાજસ્થાન જેવી આખું લસણ નાખી ન. કઢી આખી નાખીએ છીએ ને હા કાઠિયાવાડી હા એ આખું લસણ નાખી ન, બનાઈશું છોલવાનું નહી એને આખી ન આખી કળી છે ને લસણની આખી ન આખી કળી વઘારમાં નાખી દેવાની. અને મગફળી ન બીયા છે, રીંગણ છે એ બધું નાખ
અમાર ઘરે એવું કોઈ નહી ખાતું.
એવું છે, અમાર તો એ બધા એ રીતના જ ખાય છે. આમ, બાહર જેવો લાગે ટેસ્ટ એમ.
હા એ તો છે.
કાઠિયાવાડી ખાતા હોય ને એવું લાગે એની જોડે છાશ લઈ લેવાની. અથાણું એ તો અથાણું જેને અથાણું ખાવું એ અથાણું ખાય, જેને છાસ જોઇએ એ છાસ ખાય. બધાની અલગ અલગ. ચોઇસ જેને ખાવું હોય એવું ખાય હમ્મ. હમ્મ બોલો બીજું.
પછી નવરાત્રી આવશે નવરાત્રીમાં નવે દસે દસ દિવસ તે પછી ઉજાગરા ચાલુ બધાય ના.
તમાર શોપિંગ થઈ ગઈ નવરાત્રીની કે બાકી છે હજુ. હમારે તો એ બધા અમારે તો યાર રીલ્સ બી આવા માંડી ચણિયા ચોરીની ને એ બધી.
હા તો મારી ફ્રેન્ડ ને લોકો અમદાવાદથી તો લઈ આયા પણ ખરા કાપડ.
એવું કાપડની સીવડાવશો તમે એમ.
હા એટલે એની મમ્મી ટ્રેલર છે ને એ એટલે એને તો વાંધો ના આવે ખાલી કાપડનું જ થઈ જાય.
પણ કેટલામાં પડે?
કાપડ તમે જેવું સિલેક્ટ કરો એવું આવે.
પણ આપણે ચણિયા ચોરી સીવડાયએ તો કટ આ બધું આમ
તમારે ઘેર કેવો સીવડાવો છે એ પ્રમાણે મેળના પડશે.
ઘેર પ્રમાણ પૈસા.
હા એટલે તમારે પેલા તો કેવું હોય તમે કેવું કાપડ સિલેક્ટ કરો છો એના પૈસા હોય. પછી તમારે એ કાપડ સિલેક્ટ થઈ ગયા પછી તમારે છે ન અ એના કેટલા મીટરનો તમારે ઘેર રાખવો છે.
હમ્મ.
એના પર ડિપેન્ડ હોય પછી.
હમ્મ હમ્મ. એવું છે એમને હજુ અમે તો તૈયાર જ લાઈએ છીએ કોઈ દાડ સિવડ
બટ એને હ હું પણ નહી સીવડાયો પણ એને એવું જ કીધું. અમદાવાદ અને અહીંયા આપણે નડિયાદમાં કે છે કે બુ ફરક નથી કાપડમાં એમ, અહીયાં જે કાપડ મલે ને એવું ત્યાં મળે. પણ થોડોક ફરક હોયં અયા થોડું પાતરું હોય ને ત્યાં થોડું જાડું હોય.
આથી હા તમારે એવું હોય ને તો તમા બેનપણી જોડે વોટ્સઅપ કરાવજો ફોટા બોટા તો મોકલજો કોઈક દિવસ ચણ્યા ચોરી અમારે સીવડાવી હોય તો એમ
એ બધો અંદર જે બ્લાઉઝની એવું બધું સીવ આવે એ મટીરિયલ કઈ થી લાવે એ લોકો
એ બધું મટરિયલ સાથે જ લાવે ત્યાંથી
અમદાવાદથી હે
અમદાવાદ
ઓકે હમ હમ હમ હમ વિચારી હમે તારે અતાર થી તૈયારી કરીશું તો ચણિયા ચોરી સીવિને આલશે ને
હ અત્યારે ઓફ સિઝન ખરી ને એટલે તમે કાપડ લેવા જાવ ને માર્કેટમાં પછી એની મેચિંગની દુપટ્ટો લાવવો પડે તમારે એટલે એ બધું લેવા જાવ ને હ એટલે થોડું કેવું સસ્તું. તું પડી જાય.
આપડે ટાઈમે લેવા જઈએને તો આપડાને મોંઘું પડે.
હા મોંઘું અને એ લોકો ભાવ ભાવ પણ ના કરે
હમ હમ હમ હમ એવું છે ને હમ હમ
હમ
અત્યારે ઈચ્છા એટલે અતારથી આ દિવાળીની શોપિંગ તમા મહીનો બાકી